હા સન કેમ છો?
હું બરાબર છું તમે કેમ છો?
બસ બસ મજામાં છું મજામાં છું, બોલો બોલો શું હાલ ચાલ છે હવે, તમારે ત્યાંના હાલચાલ જણાવો.
હા અમારે હાલ ચાલ તો ઠીક છે પણ અત્યારે મતલબ શિક્ષણનું મહત્વ તો બહુ વધવા લાગ્યું છે.
હા બઉ હવે શિક્ષણ વગર તો જરા પણ ચાલે જ નહી આજ કાલના છોકરાઓને તો ભણવું બહુ જ જરૂરી છે. એની વગર તો જરા બી ના ચાલે ભણ્યા વગર.
બહુ જ જરૂરી છે ને આપ આપણે બી જરૂરી હતું ને મતલબ આગળ બહુ જ વધારે જરૂરી છે.
હમ તો પણ આપણા ટાઈમ કરતા પણ આ વખત નામાં તો. બઉ બહુ જરૂરી થઈ ગયું છે બહુ મહત્વ વ નું થઈ ગયું છે એની વગર એ લોકોને જોબ આપ. આપડા ટાઈમમાં કેવું હતું કે ચલો બી કોમ કરી લીધું એટલે. હા હા ચલો સરસ સરસ બી કોમ થઈ ગયો છોકરો. પણ અત્યારે તો બીકોમ ની કોઈ. વેલ્યુ જ નથી કોઈ મહત્વ જ નથી એટલું બીકોમ હવે બસ બી. કોમર્સ ડિગ્રી તો તમને જોઈએ જ જોઈએ સાથે બીજી.
હા ડિગ્રી જોઈએ સિર્ફ બેચલર ડિગ્રી ના હાલે.
ના ચાલે ના ચાલે બીકોમ તો કઈ ના ચાલે. અને એટલું બધું ભણવાનું થઈ ગયું છે કે તમે કઈ લાઈન. માં આપણા વખતે તો એટલું. તું કે ચલો સાયન્સ છે કોમર્સ છે આર્ટસ છે આ. ત્રણ લાઈન હતી. અને એટલું જ સિમ્પલ સિમ્પલ હતું ચલો ગયું છોકરું તો બસ આશા. સાયન્સમા છું ને આર્ટસ તો પેલું. તો આર્ટસમાં એટલી બી કે પૂછો વાત. કઈ સમજ ના આવે કે તમારે કઈ લાઈનમાં જવાનું. કઈ લાઈન માં પોગ્રેસ છે શું છે કઈ જ ખબર નહી. એવું છે.
કઈ જ ખબર નહી આપડે તો હા. આગળ વધારે ગયા નથી એટલે ખબર નઈ ઈ લોકોને તો હવે ખબર રાખવી જ જશે અને આપડે પેલાનું. જેટલું ભણ્યા અય. એટલું હવે આપણને એમ થાય કે ઈદ સરવાઈ કરવા માટે કામ હજી. એનાથી વધારે હોવું જોતું હતું.
એતો છે આપણા માં તો બો ઓછું હતું. અત્યારે તો મતલબ. ભણવામાં તમને તો અત્યારે આપણા જમાનામાં. સિત્તેર એસી ટકા આવતા ને. અરે કેટલો હોશિયાર છોકરો અરે રે કેટલી હોશિયાર શોકરી. છોકરી છે એવું થતું હતું પણ અત્યારે તો.
જોવા જોએ.
અરે નેવું ઉપર આવે બસ તો જ છોકરો હશે ને. તો સારી કોલેજમાં એડમિશન મળે એ લોકોને જો નેવું થી એવા. તો પછી તો એડમિશન ના ફાંફા.
હા એડમિશન ના ફાફા નેવ થી નીચ. પછી આવે એટલે મતલબ પછી. નેવું પછી પંચાણું થી ઉપર.
નહી હા હા.
હા અને પછી આપડે ડિગ્રી માટે બી. પંચાણું થી ઉપર જોવે ત્યારે જઈને ડિગ્રી મળે.
હા. એટલા તો તમે લાવવા જ પડે છોકરાઓને એવું થઈ ગયું છે. અત્યારે એન્જિનિયરિંગ ની લાઈન માં જાઓ.
એમને અમુક ટાઈપની ડિગ્રી મળે નહી પછી પાછળનુંું જ કરવું જોએ કાંપચીિયા ચાલુ ચાલુ જ રે મતલબ ટ્રાય એવું છે કે ટ્રાય ટુ ટ્રાય બટ નોટ મતલબ ચાલુ જ રાખવું જોએ
ચાલુ જ રાખવું પડે તમારે કોશિશ કરવી જ પડે મહેનતો કર્યા જ કરવો એવું છે
હા એજ ને શિક્ષણ બહુ વધી ગયું છે તમે કેટલું ભણ્યા છો
મારે પણ બીકોમ જ છે એટલે તમારે કેટલું ભણતર છે તમે
મારે બેચલર આર્ટસ હા
શું કલા છે સરસ ને કલામાં તો મતલબ શું કરો છો તમે પછી
હું અત્યારે તો મતલબ એ એટલે ભણતર નું તો અત્યારે હું કઈ ખાસ કરતી નથી મેં પછી બ્યુટિશિયન નો કોર્સ કર્યો અને એ કર્યું અને એ પણ અત્યારે હજી એટલું થતું નથી એટલે ઘરથી થોડું ઘણું જે ફ્રીલાન્સિંગ નું થાય છે કરું છું
અચ્છા અચ્છા સરસ સરસ
એ કર્યું પેલા પછી હવે હમણાં નથી એટલું થતું હા
હા ના બરાબર છે એટલે તો કહે છે ને કે આપણેે જ ને સાથે આપડે બી આજે એટલું આગળ ભણ્યા હોય તો પછી આપડે કોઈક સારી કભળાઈયા હોય જોબ કરતા હોયએ કે પછી થોડો સારો એવો પગાર મળે બધું જ થાય એટલે તો
હા એજ ભણવામાં થોડું ઘણું ધ્યાન સારું દીધું હોય અને મતલબ ભણતર બહુ જ જરૂરી હતી થોડું ઘણું ખબર પડે તો એ આપડણે એટલું ધ્યાન ના આપતા કોઈ કે કે ભણવું જરૂરી તો બી ધ્યાન આપવું બધું મતલબ ત્યારે આપણને અકલ જ ના આવતી એટલી અને બહુ જરૂરી છે
હમ હમ
હમ
બરાબર છે શું કે છે તમારા છોકરાઓ કે બધું શું
એ તો અત્યારે જ નાના છે ભણતા નથી મતલબ હવે ભણશે જાશે તો ધ્યાન બહુ આપવું પડશે જેમ કે સ્ટાર્ટિંગ થી ક્યાં નાખું ક્યાં નહીિ અને પેલેથી બધી ખબર રાખવી પડશે અને એમાં એવું આપણને જેટલી ખબર છે છે એટલે સુધી તો ઠીક છે પછી હજી આગળ જેટલી ખબર નહી હોય એટલી જાણકારી લઈને રાખવી પડશે
બરોબર છે બરોબર છે એટલે બધું જ જાણકારી તોવી અત્યારના જ એટલું શિક્ષણ વધી ગયું એટલી આપડી જાણરી બી વધારે રાખવી બહુ જરૂરી છે સા
હા શિક્ષણમાં એવું નથી કે આપણેે મોટા થઈ ગયા આપણે જે એટલા મોટા થાય મતલબ આપણાથી જેટલું આપણું શિક્ષણ ડેવલપ થાય એટલું કરતું રહેવું એ બહુ જરૂરી છે
બઉ જરૂરી છે.
હા જેમ કે આપડે અહિયાં લાઈબ્રેરી કઈ પણ છે તો થોડું ઘણું વાંચવા જઈએ તો થોડી ઘણી નોલેજ આવે જાણકારી લેવી અને એ જાણકારી નો બહુ જરૂરી છે જીવનમાં શિક્ષણના બારેમાં હા તો તમારા છોકરા
હઓ મારા છોકરાઓ જે એન્જિનિયરિંગ નું કરે છે બેવ જણા ન્યુઝ
બરાબર.
એટલે એન્જિનિયરિંગમાં મૂક્યા છે અત્યારે તો બેવું
હા એ તો એ તો ભલે એમણે કઈ સમજમાં આવે તો એ ખુદ રીતે રસ્તો ગોતી લે પણ ના કઈ એમ કદાચ એમને એમ થાય કે
હા એ લોકો તો એટલા હોશિયાર કે એ લોકો ખુદ કરી લે હવે લાઈન ને આ બધું ગોતી લે આપણને તો બહું મતલબ અ એટલે તો કહીએે છે ને કે ભણાવએે છીએ એટલે છોકરાઓને હે હે
હા. આપણને લાઈન ગોતવામાં આવવું કે થોડું ઘણી નોલેજ આપ્યા વાળું એટલું કોઈ નતું અને ને મોબાઈલ નું હતું પણ મોબાઈલ મતલબ કોઈ પાસે હોય ના હોય અને હોય તો બી હજી એટલું નોલેજ એમાં હતી પણ નઈ અત્યારે કેવી હૈ
ક્યા બધા પાસે મોબાઈલ બી નતા એજમાં આપડામાં તો ઠીક છે બધા પાસે કાઈ હતા નહી મોબાઈલ એટલું બધું હવે બધું થઈ છે કે પાસે બેબી મે બેબી મોબાઈલો આવી ગયા છે ત્યારે આપડી વખતે તો આપડ એ કે મોબાઈલ એટલો હતો નહિ કોલેજ જતા તો હમ્મ.
હા અને અત્યારે મતલબ એ લોકોને પોતાને ખબર પડી જાય તો આગળ જાત મુક્તા જાય તો કઈ વાંધો નહીં બસ મતલબ આગળ વધવું શિક્ષણમાં એ જરૂરી છે શિક્ષણ વગર કઈ ન કોઈ કે કે શિક્ષણમાં પાછળ બસ આટલું તો એટલું તો બસ તો છે જ નહી આપડે પોતાને બસ નથી આપડે ભણી લીધું મતલબ બસ નહી હજી જેટલું આગળ વધાય એટલું વધતું જ રહેવું
એ તો એજ છે કે તમે ભણો એટલે જે એટલું ભણો એટલું ઓછો એવું છે જેટલું ભણો એટલું ઓછું
અને એવું એવું નથી કે બસ અડધું ભણ્યું એટલે પછી બસ તો સર્વાઈવ કરવા માટે આપણને જ એમ થાય કે અહિયાં નથી આપડું મેળ ખાતું એટલે આપણે આગળ ભણવાનું મન થાય કે શું કરીએ હવે ઓપ્શન જ નથી. છોડ્યો આપડી
હા હા. બરાબર છે આવું જ થાય છે. બોલો બોલો. સારું સારું શું કરે તમારા છોકરાઓ કેમાં ભણે છે?
આ કોન?
તમારે સેમાં ભણે છે બધા છોકરા કે એવું
હા હા અમારા છોકરા મતલબ હજી નાના છે. ભણવાનું ચાલુ નથી કર્યું
અચ્છા નાના છે એકદમ હા હા અચ્છા સારું ભણવાનું બસ એ છે મહત્વનું
એજ છે એજ મહત્વનું છે હા
હ બોલો બાકી તો ભણતર જરૂરી છે બસ બીજું કઈ નહી ભણો ભણો એ છે અત્યારે
હા ભણવા ગણવાનું એઈજ સૌથી વધારે છે.
છોકરો હોય કે છોકરી હોય પણ બંને ભણવું એટલું જરૂરી છે કે પોતાના પગપર ઉભું રહેવું એટલું જરૂરી છે ને આજે તો જ તમે દુનિયા સામે ટકી શકશો તો જ તમે રહી શકશો
હા, એમાં એ બહુ જરૂરી છે. જે કે છોકરો છોકરી ન મતલબ જ નથી છોકરાને હા સામું વધારે ધ્યાન આપો કેમ કે છોકરાને ઘરનું બી કામ શીખાડવું તો પડે જ અત્યારે
પડે બંનેને કરવું પડે
બંને ને બધું પૂરેપૂરું ધ્યાન અને એવું કે પેલા કે છોકરી ને બધું ઘરનું કામ શીખાડીને આમાં પાછળ રાખી દીધા એ હજી એટલું નથી
બને ને ભણવું પડે
હા, પણ અત્યારે બે એટલું જ જરૂરી છે, ઠીક છે હા
તમારે લાગ્યું આપડે વાત કે હા
હા ઠીક છે ભલે સારું
મે